હા, મિત્ર.
હા, મિત્ર, નમસ્કાર. કેમ છો મિત્ર? હા, મે હું તો બિન્દાસ મજામાં છું.
હા, મિત્ર મજામાં જ રહેેવાનું. અને મિત્ર આપણે જે તમે કોલેજ કોલેજ કંઈ જગ્યાએ કરતા છે, મિત્ર કારણ કે તમારો જે મિત્ર હતો બીજો એક દોસ્તાર હતો પેલો ફ્રેન્ડ
હમ્મ.
કે હતો, કે તમે જે એન્જિનિયરિંગ અથવા તો જે પણ ફિલ્ડમાં તમે છો. એ, એના વિશે હું તમને નહીં જણવા માંગુ, પરંતુ મિત્રો જે તમે ફિલ્ડમાં છો તો મિત્રો બરાબર થોડું તૈયારી રાખજો અને ભવિષ્યમાં આગળ શું કરવાનું છે, એનું પણ થોડું ધ્યાન રાખજો. ને મિત્રો, તમારા ઘરે બધા સારા છે ને?
હા, મિત્ર, એ બધું તો સારા જ છે, હવે તો
હા, તો મિત્રો આપણે આજે ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, મિત્ર. અને મિત્રો, ટોપિક નું નામ છે, મિત્રો આધુનિક ખેતી અને પરંપરાગત ખેતી, એના વિશે થોડું મિત્રો, આપણે ચર્ચા કરવાના છે. તો મિત્ર, આધુનિક ખેતી એટલે કે, જે આપણે હવે જોઈએ જે સિટી હોય, અથવા અમુક, અમુક જે ટેકનોલોજી દ્વારા જે પણ ખેતી થતી હોય, એને આધુનિક ખેતી કહેવામાં આવે છે. અને પરંપરાગત ખેતી એટલે જે આપડે ગામડા વિસ્તારમાં, મિત્રો, જોવા જઈએ, તો ડાંગર, ડાંગર, બાજરીને એવું થતો હોય છે. તો મિત્રો, આના વિશે, તમારે થોડું મને જણાવજો.
હા, મિત્ર, તમે કીધું, કેમ જે આધુનિક ખેતી છે, એમાં જે આજે જોઈએ કે ઘણી બધી દુકાનો ખોલવામાં આવે છે, જેમ કે બિયારણને એવી તો એમાં ઘણી બધી દવાઓ કે ઘણા બધા પ્રકારના બિયારણ પણ મળતા હોય છે, જેમ કે હાઈબ્રિડ નેવા હોય છે, તે જે પ્રયોગ શાળા જે થતી હોય છે કૃષિ એગ્રિકલ્ચર વાળી એમાં એનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે એમાં અમુક પ્રકારનું કેમિકલ ના તું હોય છે જેથી એનો ખો જે ઘાન હોય છે એ પણ સારી રીતે ને મોટા પ્રમાણમાં થાય જે જેનામે કે અલગ અલગ પ્રકારની દવાઓ પણ બનાવવામાં આવતી હોય છે.
એમ જે પ્રાકૃતિક ખેતી ને જે આધુનિક ખેતી કરવામાં આવે પ્રાકૃતિક ખેતીમાં એવું થતું હોય છે કે જે છાણીયું ખાતરને એવું બધું નાખવામાં આવતું હોય છે જે આજના જમાના કેમિકલ ખાતર હોય છે એ જગ્યાએ એ લોકો ખાતર તરીકે ફક્ત પ્રાકૃતિક રીતે જે પાંદડાઓ કે જે છાણીયું ખાતર હોય છે કે શાકભાજી નો કચરો એ પ્રાકૃતિક રીતે પ્રાકૃતિક રીતે જે ખા જે ખાતર બનેલો હોય છે. છે એ નાખવામાં આવે છે જેથી જ જે ક્વોલિટી હોય છે એ પણ સારી રહેતી હોય છે જેનાથી આગળ જતા જમીન ખરાબ પણ ના થાય ને એમાંથી પાક એવો સારો એવો લઈ શકાય જયારે જે આજના જમાના ખેતી મોટે ભાગે ઉપયોગમાં લેતા હોય છે તો એનાથી જે ખાતરને એવું બધું નાખવાના કારણે જમીનની જે ફળદ્રુપતાને એમાં જે જે સુક્ષ્મ જીવો રહેતા હોય છે જે પાકમાં એમ ખુબ જ મહત્વ પૂર્ણ બનતા હોય છે કે જમીનના સુધારાક એવા
જીવજંતુ હોય છે એ પણ કેમિકલ
યુક્ત ખેતિ ના કારણે દવા ના કારણે નાશ પામતા હોય છેને એ જ જયારે આધુનિક ખેતીમાં જે અમુક પ્રકારની જે દવાઓ ના નાખવામાં આવે છે કે છાંટવામાં આવે છે એટલી બધી નુકસાનકારક હોય છે કે એ જયારે પાણી ના પાણી જયારે નાખવામાં આવે છે પાણી દ્વારા જમીન માં જતું હોય છે ને એ જમીનમાં જે પાણી હોય છે એને પણ પ્રદુષિત કરતું છે ને એ જ બેઠું પાણી જયારે લોકો દ્વારા બોરવેલ દ્વારા કાઢવામાં આવે છે ને એ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તો ઘણા બધા લોકોમાં એની જે અલગ અલગ બીમારીઓ પણ પેદા થતી હોય છે જે લાંબા ગાળે ખુબ જ એ નુકસાનકારક થતી હોય છે તો તમે મિત્રો આના વિશે આગળ શું જણાવશો
હા, મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે અને મિત્રો તમે જે કહ્યું હો એ મને ખુબ જ જણા પણ મળ્યું અને મિત્ર હું તમને જણવા માગુ છું મિત્ર જે આધુનિક ખેતી અને પરંપરાગત ખેતી વચ્ચે ઘણો બધો તફાવત છે કારણ કે મિત્રો હવે તવે જોવા જઈ તો હ હાઈબ્રિડ બીયારણો પણ આવી ગયા છે જે આધુનિક ખેતી માટેનો ખૂબ જ ઉપયોગી છે અને તમે કહ્યું કે જે પરંપરાગત ખેતીમાં એવું છે કે મિત્રો તમે કીધું કે જે સાણ ખાતર હોય આંધડાથી જે કોવાણ થતું હોઈ એનાથી આપણે જે પણ સોડવા હોય છે એને ઘણું બધું એવું એટલે કે એનાથી આપણે જોવા જઈએ મિત્ર જે આપણા બાજુ જે કેરી હોય આંબો હોય તો એ આંબો આપણા બાજુ વધારે ખાતર ના નાખવામાં આવે સાણીઓ ખાતર નાખવામાં આવે જેથી કરીને એ યોગ્ય રીત, એ યોગ્ય રીતે આપણને ખુબ જ ટેસ્ટી લાગતી હોય છે અને જે જે આંબાનું ઝાડ હોય છે ત્યાં એ
હ
આપણે મિત્રો જોવા જેઈએ તો ખાતર પેલો મીડિયા ખાતર અથવા તો કઈ પણ જે ખાતર હોય એ ખાતર નાખવામાં આવે તો મિત્રો એનાથી થોડું એટલું સારું ના આવે પેલું ટેસ્ટ ના આવે અને મિત્ર જે આધુનિક ખેતી અને પરંપરાગત ખેતીમાં એવું ન બને જે અલગ અલગ ફેરફારો છે એટલે કે જે અલગ અલગ એમાં આપડે જોવા જઈએ તો એમાં અલગ અલગ વિવિધતા જો જોવા મળે છે તો મિત્ર આપણે જે ગામડા વિસ્તારના જે લોકો હોય એ પરંપરાગત ખેતી વધાર કરતા હોય છે અને એમાંથી મિત્ર હું તમને જણાવા માંગુ છું કે જે આ ગામડા વિસ્તારના લોકો છે એ ડાંગરને બાજરીને જે નાગલી એટલે કે જે રાગી કે હા રાગી આવી ઘણી બધી એવી ખેતી કરતા હોય સે તો એ લોકો આવી જે પણ ઓર્ગેનિક એટલે કે જે પોષક તત્વો હોય અને એમાં વધારે કરીને ખાતરવાવ ન હોય એવા એવાખાય જેથી કરીને એ લોકોનું શરીર હંમેશા મજબૂત જ હોય છે એ તો બધાને જ ખબર છે કારણ કે મિત્ર ગામડા વિસ્તારના જે લોકો હોય છે એ ઘણા મહેનતુ હોય છે એ લોકો ક્યારે પણ પોતાનું કામમાં, પોતાના કામમાં ક્યારે પણ આસ કરતા નથી એ લોકો તત્વર હોય છે ભલે કેટલુંક પણ કેટલું પણ ભારે કામ હોય તો પણ એ લોકો ખુબ જ મહેનતથી અને દિલથી કરતા હોય છે કોઈ પણ ચોમાસીની ઋતુ હોય, ઉનાળાની ઋતુ, હોય કોઈ પણ ઋતુ હોય તો મિત્ર જે શ્રમિકો સે એટલે જે આપણે ગામ વિસ્તારના જે પણ લોકો છે એ ખુબ જ દિલ થી કામ કરતા હોય છે તો મને ખુબ જ આનંદ થાય છે કારણ કે મિત્રો હું પણ એક ગામડા વિસ્તાર થી જઉં છું અને થોડું મારું મિડલ ક્લાસ ફેમિલ થી બિલોન્ગ કરું છું મિત્રો હું તમને જણાવ ક માંગુ છું કે આપણે જે ગામના વિસ્તાર છે ત્યાં આપણે એ રહેવાનું ખૂબ ગમે અને પરંતુ મિત્રો હું તમને જણવા મામાંગુ છું કે આપણે રોજગારી માટે આપણે શહેરમાં સ્થળાંતર કરવું જ પડે છે. કારણ કે આપણા ગામડા વિસ્તારમાં એટલું ટેકનોલોજી ન હોવાથી મિત્રો આપણે થોડું ગામડા વિસ્તાર થી શહેર વિસ્તાર તરફ આવું જ પડે છે કારણ કે આપણે રોજીરોટી ઘરના જે પણ ફેમિલી ને રોજીરોટી આપવું હોય આપણું ફેમલી ચલાવવાનું હોય તો મિત્રો આપણે આ ધ્યાન ત રાખવું જ પડે છે. કારણ કે આપણે ગામડામાં શાંતિથી રહી શકીએ પરંતુ મિત્રો જો આપણા પાસે પૈસા ના હોય આપણા પાસે ખાવાનું હોય પરંતુ બીજી પણ કેટલીક એવી જરૂરિયાત એવી વસ્તુઓ હોય જેથી જે આપણને ખૂબ જ જરૂરી હોય છે. તો એ એના તો આપણે ગામડાથી બહાર જવું જ પડે છે. હું મિત્રો તમને જણાવા માંગુ છું કે જે ગામડા વિસ્તારમાં જે પરંપરાગત ખેતી કરતા હોય છે. શાકભાજી ઉગાડતા હોય છે, તો એમાંથી એ લોકોને એટલું એટલો નફો નથી મળતો એનું કારણ છે મિત્રો જે વચેટિયા એટલે વચેટિયા ન હું આ તમને સમજાવું કે વચ્ચે કે એટલે શું કે મિત્રો વચેટિયા એટલે જે પણ માર્કેટમાં એ લોકો વેચવા લઈ જવાના હોય એના પહેલા જે વચેટિયા એટલે જે પન વેપારીઓ વચેથી જ જે માલ લઇ જાય સસ્તામાં અને એ લોકો બીજી જગ્યાએ જઈને એ મોંઘામાં વે તા હોય છે એને વચેટિયા કહેવામાં આવે છે તો મિત્રો વચેટિયાનો રોલ એ છે કે મિત્રો એ લોકો સસ્તા ભાવે લઈ જાય ખેડૂતો પાસેથી અને બીજી જગ્યાએ જઈને શહેરમાં મોઘા ભાવી વેચતા હોય છે જેથી ખેડૂતોને હંમેશા નુકસાન જ જતું હોય છે તો મિત્ર એવું ના કરવું જોઈએ કારણ કે ખેડૂતોનો પણ ઘણું બધું મહેનત હોય છે. રાત દિવસ એક કરતા હોય છે પરંતુ હજુ પન આપના ભારત દેશમાં એવું શક્ય બન્યું નથી કે કોઈ પણ કિસાનો એટલે કે જે પણ આપણે ખેડૂત ખેડૂત જ છે એના પક્ષમાં કોઈ કઈ અવાજ ઉઠાવતો હોય છે. હંમેશા મિત્ર તમને તો ખબર જ છે ક્યારે પણ ચૂંટણી આવવાની હોય તો બધા નેતાઓ હંમેશા વોટ માંગવા માટે ખેડૂતો પર જ માનતા હોય છે પરન તું એ લોકો એવું કેતા હોય છે કે હા અમે જયારે નેતા બનીશું ત્યારે અમે ખેડૂતોને આ તે ફેસિલિટી એટલે કે જે પણ સુવિધા આપીશું. પરંતુ મિત્ર એવું હોતું નથી એ ફ એ ફક્ત કેવાનું કેવા તુ જ હોય છે પરંતુ હાલમાં મિત્ર જે ઘણા બધા એવા એક રાજ્ય છે તમિલનાડુ સીએમ સીએમ બને સીએમ સીએમ બનેલો કે એમણે ઘણા બધા એવા સારા કામ કરેલા તો મિત્રો મને ખુબ જ સારું પન લાગેલું. કારણ કે મિત્રો આપણે જોવા જઈએ તો કોઈ પણ નેતા હોય અથવા તો કોઈ પણ કાર્ય કરતા પોતાના પોતાના માટે નથી બનાવેલું. અને એ એ મિત્રો આપણે જનતાના જનતાએ બના જનતાએ વોટ આપીને બનાવેલું એટલે કે જનતા માટે હોય છે પરંતુ એ લોકો સમજતા નથી અને મિત્રો એ લોકો એવું હશે કે જ્યાં ત્યાં પૈસા જ એ લોકોને દેખાતા હોય છે. તો જયારે પણ મિત્ર નેતા આપણે કોઈ પણ નેતાને વોટ આપીએ તો મિત્ર એ આપણે સમજી ને આપવું જોઈએ.
કારણ કે મિત્ર.
આપણે એક વોટથી આપણે આખી જિંદગી પણ ખરાબ થઈ શકે છે કારણ કે આપણે એવો નેતા ચુને એવો નેતા આપણે બનાવવો જોઈએ જે સમાજનું સમાજ સમાજને સુધારે. સમાજ સમાજનું ધ્યાન રાખે. અને જે પણ ખેડૂત મિત્ર હોય એની વાતો સાંભળી એના ઉકેલ લાવે. તો મિત્ર એ આપણે ધ્યાન રાખવું જોઈએ અને મિત્ર તમે જે એટલો કિંમતી સમય આપ્યો એના બદલ મિત્ર ખૂબ-ખૂબ આભાર મિત્ર ધન્યવાદ.